અવાજ આવેર તમારામાં જ હ મને પણ આવે છે, તમારો
પ્લાસ્ટિક ના પ્ર પ્રદુષણ એના એનો સમાધાન વિશે
ઓકે વાત કરીએ આપણેે એના વિશે
હા તો એમ
અત્યારે પ્લાસ્ટિક નું વપરસ બઉ થઈ ગયો છે,
હા, એજ ને આજ આજના યુગમાં પ્લાસ્ટિક ન હ વપરાશ તો ત્યાં પ્લાસ્ટિક પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક અને પાછું કઈ પોલથીનમાં જે આવે છે ને એ તો તો પ રસ્તાની સાઈડમાં જોઓ તો બંને બાજુ તમને પ્લાસ્ટિકની પોલિસી ન જોવા, મળ બીજું કાઈ જોવા જ ના મળે એટલી બધી પ્લાસ્ટિકની પોલથનો કચરામાં ફરતી હોય છે.
હા એ તો વા સાજ જ છે, કારણ કે વપરાશ જ એટલો બધ વધી ગયો છે ને પેલા એટલો બ વપરાશ જ એનેમ પોતાનું બહેણી હોય કે ભાઈ પ્લાસ કોઈ પણ તેલ ના સાધન હોય, ને તેને વાપરતા ના ના હવે બધું પ્લાસ્ટિક ઉપર થઈ ગયું છે.
હા એ તો છે, પેલા તો શું કેવાય છે, ઘરે દૂધ ના તો એ પણ તમામને તપેલી માં કેમાં દૂધ આપે અને હવે દૂધ વાળા પણ પ્લાસ્ટિકની થેલીઓ તૈયાર કરીને આવે છે લીટર ની પાંન સો ની આપણે જે પ્રમાણે કહીએ કે બે લીટર જ આપી દે છે આપણને અને પાન દોઢ લીટર કહીએ તો એક લીટર ને એક પાંનસો ની આપી દે છે હવે તો એ પણ માપવાનું કે એ બધું કરતા નથી સીધું ડાયરેક્ટ થેલી ઓ જ ભર ભરીને ને આવે છે પ્લાસ્ટિકની
ધીરે ધીરે બધી બધી જ વસ્તુ પ્લાસ્ટિક ઉપર ગઈ એ અને પ્લાસ્ટિક પણ એટલે થોડું તો સુધારા પણ આવી ગયું છે એમ પેલા એકલૂ પ્લાસ્ટ્ટિક આવતું ને અવે શું હ કાગળ આવે છે કાગળ જેવું આવે. પ્લાસ્ટિક એટલે ક્યારે કાગળ જ હોય છે. ના ના હવે એનામાં બધી વસ્તુ આવા મડી છે. કોઈ પણ વસ્તુ આમ ખાવાની વસ્તુ હોય કે પછી લીકવીડ હોય કોઈ પણ એ બધું એ બધું કાગળ ઉપર આવી ગયું છે પેલા પ્લાસ્ટિક નો બો વપરાશ હતો પણ હવે સરકાર એના પર થોડુ ઘણું વિચારી રહી છે. કારણ કે ગાય, ભેંસ ને બધૂ મોઢામાં આવે છે ને બધ કચરો નાખેને બધું કરે તો પછી એના અંદર પેટમાં જાય પ્લાસ્ટિક બ ખરાબ કહેવાય.
હા અને પાછું પ્લાસ્ટિક જે કોવાતું નથી એના કારણે જમીનને પણ એટલું જ નુકસાન કરે છે પ્લાસ્ટિક તો
અને હઉ તો પાછો મોલને ખરીદીને ઘરે જવું કે બધું કરવું ને એટલે પછી પ્લાસ્ટિક ને બધું લાવી ને આપે ને બધી વસ્તુ તો હું એમ જ કહ એમ હારી કાપડ ની થેલી છે જેમ જ બધી ભરી ને આપ એટલે શું પ્લાસ્ટિક નો વપરાશ ઓછો થાય અને અપ એટલે કાપડ ની થેલીઓ જ ફરીથી
પર્યાવરણ હા અને પર્યાવરણ ને પણ નુકસાન ના થાય આના પપ્પા હમણાં જ વચ્ચે બે દિવસ બે દિવસ પહેલા હા અમારે પણ મમ્મી, પપ્પા બે દિવસ પેલા મોલમાં ગયા હતા તો એ પણ આવી રીતે કાપડ ની થેલી લઈને ગયા હતા બે તો એ બધું અ સામાન થેલીમાં જ લય ને આયા તા કાપડ ની થેલી માં જેથી અને દર વખતે જેટલી વાર જાય તો એટલી વાર કાપડ કાપડ ની થેલી યાદ કરીને લઈ જાય છે જેનાથી છે ને પ્લાસ્ટિક ની થેલીઓ ઘરમાં આવતી જ નથી. હા પણ તોય કેટલીક જગ્યાએ જયારે શાક લેવા એ માટે જાય ને તો પછી ત્યાં તો શાક વાડો પલાસ્ટિક ની થેલીઓનો જ ઉપયોગ કરે છે એટલે એમાં તો આ એમાં આવે છે ખાલી પ્લાસ્ટિક ની થેલી એના સિવાય અમે એક વસ્તુ વસતું પણ નથી લેતા પ્લાસ્ટિકની થેલી ઓમાં
આમાં શું બધાને બધી વસ્તુ અલગ અલગ લેવી હોય છે એના કારણે શું એમાં આપશે ને બધા પ્લાસ્ટિક ની કોથડી માં ગાલી એમ બધી વસ્તુ અલગ અલગ આવે. પણ એમ વિચારતા નથી કે આપડે ઘરેથી જ પાંચ, છ વર્ષ છેલ્લી કાપડની એક્સ્ટ્રા લય જઈએ તો બધી વસ્તુ અલગ અલગ આવે પણ એ બધું વિચારતા જ નથી. અને કે કે ઉમજ આવશે તો આપડે જાય લય આવશું થેલી ખપે કારણ કે આપડે ધર્મ નાખતા હોય. કે હમમ ભરીને નાખયા આવશું તો શું હોય પછી લાસ્ટિંગ કોથળી હોય તો એનેમ કાઢી શકાય પણ કાપડની થેલી ન જ કરી શકાય ને.
હા એ તો છે પરંતુ જયારે એ જે નાખવા જાય એ વખતે થેલી પણ ત્યાં જ નાખીને આવે. પ્રાણી ખાય તો એ થેલી ને પણ ચાટી જાય છે અને જોડે થેલી પણ ખાઈ જાય છે. એમાં જે બગડેલી હોય છે ને થેલી એના કારણે તે નુકસાન કરે છે, ને તેઓ ના કરવું જો
અને બધું પ્લાસ્ટિક ની વસ શું છે કે જ જમીન ની અંદર પડી રેને વરસો સુધી પચાસ વરસ થાય કે સો વરસ થાય ઈ એમને એમ જ રહેે છે, કાઈ થતું નથી.
હા, એ તો છે જ. પ્લાસ્ટિક ને કાઈ થતું નથી, ગમે તેટલા વરસ પડ્યું રહે જમીનમાં. અને હમણા તો મેં સાંભળ્યું છે કે કચ કચરા નો નિકાલ થતો નથી ને તો પછી છી બિલ્ડરોને એ બધા પૂરાણ કરવા માટે પણ આવી જા પ્લાસ્ટિકને, એવું જે ઘન કચરો હોય ને તો એ બધો પુરાણમાં નાખી દે છે આ જમીનમાં. જેમ તે જે માટી નાખવી પડે ને એની જગ્યાએ, એમને સસ્તા માં પતી જાય એટલા માટે
અને અમે અમે જેમ રહેતા તા ને એની આજુબાજુમાં ગટર હતી. તો બધા શું કરતા કે ગટર ની અંદર જેમ પછી એ ભાઈ એમ થયું કે ગટરમાં કચરો બધો ભરાય ગયો ન તે બધી જ જ આમ થઈ ગયું, અને પછી ગટર ઉભરાવા મંડી. તો એવ બધું કરવું ના જોઈએ અને પ્લાસ્ટિક ને ત્યાં થવાન નથી.
હા એજ ને. અંદર થી લોકો પછી તો શું કેવા નાના બાળક ના જે ડાયપર ને એવું બધું આવે છે તે એવું બધું પણ ગટરમાં નાખી દે છે. જેના કારણે હે ને ગટરો બ્લોક થઈ જાય છે, ને એવું બધું થાય છે. એમનો ઘરનો કચરો પણ મતલબ અહ ખ ટરો માં નાખી દે એટલે પછી શું થાય? અને પછી પોતે તો ફૂલ પાણી નાખી દે એટલે એ બારની મેન ગટરમાં જઈને ભરાઈ રે એ કચરો. ઓમ ના ભરાય પરંતુ અહ પોતની ઘરની લાઈન માં હોય એટલે એ માટે
અને જે બી થેલી કાપડની થેલી જે આવે છે ને એ સાધન હોય, બાઈક હોય, એક્ટિવા હોય અને એની અંદર આપણે રાખીએ ને તો બચે આપડે ઈમરજન્સીની કે કે બજારમાં હોઈએ ને આપણે કેક વસ્તુ લેવી હોય તો એમાંય કાઢી શકીએ તરત જ. અને પ્લાસ્ટિકની થેલીમાં આળી શકીએ.
હા એ તો છે. આપડે એક થેલી જ કાપડની તો આપડા બાઈક કે ઈલેક્ટ્રિક કે એમાં રાખવી જ પડે. તો જ આપડે પ્લાસ્ટિક નો વપરાશ ઓછો કરી શકીએ. ન તો ત પછી પ્લાસ્ટિક જે મ જેમ વધતું જશે એમ એમ આપણા જ માટે નુકસાનકારક છે. એના જોડે હવે ગાયોને બધાના પ્રાણીઓ માટે પણ હવે તો પ્લાસ્ટિક ખુબ જ નુકસાનકારક થાય છે. કારણ કે આવી રીતે લોકો પછી જ્યાં ત્યાં નાખ-નાખ કરે છે પ્લાસ્ટિક‌, અને પછી ગાયો ને એ બધા ગાયો બેસવા જવાય હોય એ બધા આવી રીતે પ્લાસ્ટિક ખાઈ લે છે, અને પછી એમને પણ બીમાર પડી જાય. પછી એને એવું થાય છે, જયારે એમને સર્જરી કરે, સારવાર ગાયની ત અહ મતલબ પ્રાણીઓના જે ડોક્ટરો એ પ્રાણીઓની સારવાર થાય, એ વખતે ખબર પડે કે અંદર થી એમને ત્રણ કિલો ક ચાર કિલો પ્લાસ્ટિક કાઢ્યું હોય પેટમાંથી એવું હોય છે, એવું બધું.
તો હોય જ છે ને, અને હવે તો બધાને બાળકોને બસ શીખવાડી દેવામાં આવે છે. સ્ટાર્ટિંગ થીજ શાળાઓમાં પણ. કે પર્યાવરણ બચાવવા માટે આ પ્લાસ્ટિક ને બધું જે છે અને જ જ ઝાડની આજુબાજની માટી મારીને આપે છે ને એ પણ નાના-નાના છોડો તો એનામાં પણ પ્લાસ્ટિક નો ઉપયોગ કરવામાં આવે છે, તો એ બધું પ્લાસ્ટિક નું કોથળી કાઢીને અને પછી માવ તો ઉગે છે. ઝાડ. અને જે તશિક સાથે વાવો ઉગતો નથી. જાણે એટલે પ્લાસ્ટિક ઝાડ ને પણ એટલી જ અસર કરે છે. તો એના પર્યાવરણ ને પણ નુકસાન જ થાય છે.
હા કારણ કે જે પ્લાસ્ટિકમાં અંદર ચાટના મૂળ હોય છે એના કારણે મૂળ વિસ્તરી શકતા નથી. પ્લાસ્ટિક નું કવર આવી જાય છે એના કારણે. એ તેથી જો મને પણ પપ્પા એવું જ કેહતા હતા. જયારે વચ્ચે હું એક નર્સરી માંથી છોડ લઈ આવેયો હતો. હું છોડમાં પ્લાસ્ટિકની ફેલી કાપીને એટલી માટી વાળો છોડ કુંડામાં વાવતો હતો.
અને પછી એમ પણ કરવું જોઈએ બધાને કે હા બધા એવું જ કરવું જોઈએ. દુકાન વાળો કે બોડ મારવું જોઈએ કે ભ પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરો અને તમે ઘરે થી કપડા ને ધેરીને લઈને આવો. તો બધું થોડું-થોડું ઓછું થતું જાય પણ કોઈ કશું કરવા તૈયાર જ નથી બધાને પ્લાસ્ટંગની દેરી જોવે જ છે.
બજેને હા બસ. ખલો લેવા નથી જે પ્લાસ્ટિકની થેલીઓ નથી આપતા તો એના કારણે હ ના